તારો મારો.
હા આવેરો.
ઓકે તો આજે આપડે મતલબ કોઈ. સેવસી જગ્યાના ફરવાના પ્લાન બનાવી એમ- કોઈ એવી સ્પેસિફિક જગ્યાનું,
હું એવી સ્પેસિફિક જગ્યા આપડે કચ્છ લઈએ ગુજરાતમાં-
હા તો કચ્છ નું અલગ એવું કોઈ ફેમસ એવું જગ્યા હા લોકેશન- તો એના હિસાબે વાત કરી લઈએ.
હું ભુજમાં સ્મૃતિવન એનુ
હા તો ભુજમાં તો બહુ બધી લોકેશન હૈં, મતલબ ફરવા માટે તો. એક દિવસ રહો નેતો બી મતલબ પૂરું થાય, એ તો હે ને એટલું બધું મોટું હે.
હ ત્યાં ને રેવા માટે બી વ્યવસ્થા સારી હો સ્કૂલે, સારી એ ફરવાની તો જગ્યા જગ્યા એ કચ્છમાં,
હું. તો બીજું કંઈક તને ખબર હોય તો બોલ એના વિશે વધારે.
ભુજ થી બાજુ આગળ માંડવીને એ બાજુ દરિયો હે ને બંદર ને ત્યાં હેને બાજુ ત્યાં જોવાલાયક સ્થળે બધા.
હમ બાકી તો મતલબ એ બાજુ ભૂજ બાજુ છે, નેતો ત્યાંનું સ્મૃતિવન ભી હે એમ બહુ બઉ એટલે બઉ ફેમસ જગ્યા એમ ત્યાંની તો,
હું એમાં બઉ શીખવા મળે સ્મૃતિવનમાં, ફરવાની બધા વધારે જગ્યા ઉપર ભુજયો ડુંગર એટલે ફરવાની આ ખો દીવસ તો નીકળી જાય.
હું અને ત્યાંનું ફૂડ ભી બહુજ મસ્ત, મતલબ તમે કચ્છમાં જાવ દાબેલી ટ્રાયના કરો તો તો કચ્છમાં જવાનું જ મતલબ અ સક્સેસના ગણાય એમ.
મેં એટલે બેકાર કેવાય સારી દાબેલી કચ્છની,
હું ત્યાંનું ફેમસ ફૂડ ઈ ગણી હકાય, અમદાબીજ છીએ.
હું દાબેલી તો ખાવી જ પડે. કચ્છમાં ડાબેલી પેડા એ તો ફેમસ છેના
હમ બીજું કઈ કચ્છના બરામાં ખબર હોય તો
ત્યાં પવનચક્કી વધારે હોય કચ્છમાં
હા ત્યાં તો વડી પવન ચકી તો બહુ મોટી મોટી હલે ત્યાં મતલબ ત્યાં તો લાાઈટિંગ બી મતલબ બઉુ બધી ઉત્પન્ન થતી હશે ત્યાંથી તો
હમ ત્યાં સોલાર આપડે લાસ્ટ ટાઈમ ગયા હતા ત્યાં સોલાર બી વધારે હતા.
હમ તો ત્યાં મતલબ સોલાર નુ બધું હોય જ બહુ મસ્ત મસ્ત ત એમ લાઈક તમે હમણાં કીધું એ પ્રમાણે તમે ગયા હતા ત્યારે હતું ત્યાં તો
હમ હતું.
હમ. લક ત્યાં તો મતલબ સ્મૃતિવન જે હૈ એના મા તો પર તો મસ્ત એવું ભૂકંપ ના વિશે ના એમ લાગે નેચરલી જેને ભૂકંપ આવ્યો ને એવું ફીલ થ થાય એમ
હમ આમ કચ્છમાં જઈ ને અલગ જ ફિલિંગ આવતી હોય ત્યાંની આમ ત્યાં બઉ મીઠાનું રણ ને બહુ તા મતલબ વધારે હોય એવું બધું
હમ કચ્છમાં તમે જાઓ ને તો તમારા મિનિમમ અઠવાડિયા ઉ પર નું તો થઈ જાય એમ દિવસ તો.
હ મજા આવે કચ્છમાં જવાની તો
હમ બીજું કઈ ફરવાનું ત્યાં કચ્છ બાજુ લોકેશન હોય તો
હા મુ મંદિર છે ને મઢ માતા નું એ પણ ત્યાંનું ફેમસ મંદિર છે.
હા માતા મળતું મતલબ મસ્ત આશાપુરામા નું મંદિર છે સારું એવું મં દીર છે, હમણાં ભી રીમ મતલબ નવ બનાય છે.
હા ત્યાં બહુ બધા લોકો બાર બાર થી વિદેશ થી લોકો દર્શન કરવા આવે ત્યાં મંદિર માં
હમ અનેમાં તો વડી પાછા મતલબ હ દૂર દૂર સુધી તમારે જવું હોય ને તો કાળીયો ડુંગર પી જઈ શકાય. પણ ત્યાં મતલબ ફોટો શૂટ માટે બહુ ફેમસ પ્લેસ છે એ.
હું આ માંડવી બીજ છે તયા પણ તયા ઊંઠ સવારી કરાવે. પછી ગાડીમાં અલગ અલગ ત્યાં મજા આવે અમ આખો દિવસ જતો રહેવું હોય ત્યાં.
હમ માંડવી બીજ બી સારું છે ફરવા માટે. હોલ ડે માટે પી એમ.
ત્યાંના બધા કચ્છી લોકો કચ્છી ભાષા બોલે આપડે કઈ લેવા ગયા હોય ને દુકાન માં. તો પણ કચ્છી ભાષા જ બોલે બધા.
હમ કચ્છની મેલો બોલી એ. ફેમસ છે મતલબ આખા ગુજરાતમાં.
હમ કચ્છ મોટો વિસ્તાર ને આખો ગુજરાતમાં
હમ મોટો જિલ્લો એ કચ્છ.
હા એટલે બહુ મોટો જીલું ત્યાંએ બધું નુ.
હમ ત્યાં તો મતલબ ભુજ બાજુ છે આઇના મહેલ ને બધું. એ અ આઈના મહેલ અને હજી બી કઈક હતું એ બધું છે મતલબ ત્યાં તમે જાઓ ને એ મહેલ ને એમાં તું બી બઉુ મજા આવે એમ.
હમ ત્યાં એ બાજુ એમની બોર્ડર છે ને ગુ કચ્છ બાજુ એ બાજુ ખ. પણ વધારે હોય સિક્યુરિટી મતલબ શું કેવાય આર્મી આર્મી લોકો પણ ત્યાં વધારો.
હમ. અને એમાં બી મતલબ ત્યાં ઓલું કોટેશ્વર. કોટેશ્વર મંદિર છે ત્યાં મહાદેવનું તો ત્યાંથી મીન્સ તમે દૂર થી જોતા હોય ને તો મીન્સ સામે તમને પાકિસ્તાન મતલબ સીધા સીધા. સીધા જાવ ને તો સીધું પાકિસ્તાન આવે એવું થાય.
હા પછી પેલું નારાયણ સરોવર પણ ત્યાં આજુબાજુ છે.
હા નારાયણ સરોવર ને બી મસ્ત છે અને ત્યાં જાઓને તો. ત્યાં તમે મેગી ટ્રાય કરો ને તો બઉજ મજા આવે એમ.
હમ ત્યાં ની મેગી ફેમસ.
હમ મતલબ એવા વિસ્તારમાં તમે જાઓ તો મેગી ટ્રાય કરો. અને કોઈ એવા મતલબ અ શું કેવાય. આમ હિસ્ટ્રી વાળા વિસ્તારમાં જાઓ ને તમે મતલબ ત્યાંના મસ્ત. તેવા ફૂડ તમે ટ્રાય કરો ને કચ્છમાં રહીને તો બહુ મજા આવી જાય તમને એમ.
હા ત્યાંનું તો પેલી કચ્છની કલાઓ બહુ ફેમસ છે ને આ. હ શું કેવાય પેલું ભૂજોડી બધી. તારે બાજુ બહુ મળે છે ને કચ્છ ની બધી વસ્તુઓ.
હ. હા ભુજોડી ભુજોડી બજાર તો મતલબ આખા વર્લ્ડમાં ફેમસ છે એમ. એ તો મતલબ લોકો દૂર દૂર થી. ચણયા ચોડી ને અલગ અલગ વસ્તુ લેવા આવતા હોય છે.
હમ ત્યાંની ફેમસ વસ્તુ એટલે બધા વિદેશ પણ લેવા આવે છે.
હમ. તને તો બધું મસ્ત એવું સારું એવું મળતું હોય ઘરે સાર. મતલબ હાથે થી બનાયલું બધું મતલબ એ લોકો સેલ કરતા હોય છે.
હમ ઘરમાં જ એમની દુકાન હોય એમાં જ સેલ કરે એ લોકો.
હમ એટલે હાથે થી બનાયલું હોય એટલે બધાને બહુ એમ ગમી જાય એમ. એક જ વાર મેં એ લોકો બધ. તા એકજ વારમાં તમે પસંદ કરી લો એટલું મસ્ત એમ પ્રીમિયમ લુક આપે એમ તમને.
હમ મસ્ત લુક હોય એમનું પહેરવામાં બહુ મસ્ત. તો કમ્ફર્ટેબલ હોય રું.
હ. હમ અને ત્યાંની તો મતલબ તમે કોઈ ભી વસ્તુ તમે વેર કરી હોય ને. તો કોઈક ને કોઈક તો તમને પૂછે જ કે તમે મતલબ આ ક્યાંથી લીધું ક્યાથી કઈ જગ્યાથી બાય કરી્યું તું અને એટલું મસ્ત એલિગન્ટ લુક આવે એમ.
હમ પ ત્યાંનું સોના ચાંદી પણ સારું હોય મળે.
હા મતલબ ત્યાંનું જે ઘર એ લોકો જે બનાતા હોય ને હાથે એ લોકોનું મતલબ આખું આખું મતલબ અલગ જ ટાઈપ નું અં તો તમને એવું કઈ જોવા બી નહિ મતલ મીન્સ ઉતર ગુજરાતમાં કે દક્ષિણ ગુજરાતમાં કેમાં.
હમ બઉુ મસ્ત જગ્યા છે કચ્છ.
હમ ત્યાંનું એટલે બધું જ અલગ છે ત્યાંનું વેધર ભી આ ખુજ અલગ છે અહિયાં કરતા મતલબ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત. એ બધા કરતા ત્યાંનું વેધર બી
ત્યાંના લોકો જૂના લોકો કચ્છમાં હતા એ બધા. આપડ રાસૈ ગુજરાત ના ફેમસ છે રાસ તો ત્યાંના ઢોલ અને એન થી બધા રાત રમતા હોય પેલા એવું કરતા હતા બા જુના સમયમાં.
હા ત્યાં તો મતલબ ઢોલ થી બી રાસ ર ને તો એ બી ત્યાંનું ફેમસ રાશે એમ.
હમણાં સુધી પણ ત્યાંને ઢોલ અને નગર એ બ એના થી જ બધા રાસ રહ છે. ગમે તે કોઈ પ્રસંગ કર. કે દિવાળી તમે ઢોલથી એનાથી રાસ રમ પછી તે દિવાળી કે સેલિબ્રેટ કરે.
હા તેનો તો મતલબ. તમે ત્યાં જાઓ ને એટલે તમારી મોર્નિંગ બસ એમ લાગે કે જેને સુ સ્કૂન ભરી મોર્નિંગ હોય ને તમારી અને આમ બહુ આમ એ તો તમે મોર્નિંગ છે ને ઉત્તર ગુજરાતમાં કે દક્ષિણ ગુજરાત અને બીજા કોઈ એરિયામાં તમે ફરવા જો ને ત્યાં બી તમને આવી મોર્નિંગ નહી જોવા મળે એમ
હમ ત ઉઠી ફ્રેશ હોય સવારે ઠંડુ ઠંડુ મતલબ વાતાવરણ ઠંડુ એટલે મગજ એમ ફ્રેશ ર સારું વાતાવરણ હોય કચ્છ માં
હમ બઉ મસ્ત છે એમ કચ્છમાં તો એક વાર તો મતલબ ટ્રીપ ઉપર જવાય જેમ ત્યાં તમે જાઓ ને તો મીન્સ આ સફેદ રણ એ બધું બહુ બધું છે એમ તેની આજુબાજુ તો ઘણી બધી વસ્તુ છે એમ ધોળાવીરા કે મીનસ
હા પછી ત્યાં લખપત નો કેલો કિલ્લો છે એ પણમ જુના જ જુના સમય ન છે બઉ પણ પાકિસ્તાની બોર્ડર પણ દેખાય
હમ સામેની બાજુ મતલબ એક્ઝેકટલી વચ્ચે દરિયો છે ને એની સામેની બાજુ અચ છે
હમ આખો ફરતે તો આમ કિલ્લો છે અને ત્યાં ત્યાં બોર્ડર પણ દેખાય
હા મસ્ત પો છે એ બી બાકી. ત્યાં બી મતલબ કચ્છમાં
ધોળાવીરા પણ બહુ પ્રાચીન મલબ છે તેના માટે બહુ બધી કિસ્તા હતા કહાની પણ હતી. બગ રહેતા હતા ત લોકો તેનીધી વ્યવસ્થા પણ સારી હોતી.
હમ કચ્છમાં જાવ ને તો સફેદ રણ પછી આ કાડીઓ ડુંગર જે છે આ લખપત નો કિલ્લો આ માતા નું મઢ એજ બધું મેઈન મેન વસ્તુ છે ને જે સ્મૃતિ બળ ને બધું જે બહઉ એમ બઉ જ એેમસ છે તમે સફેદ રનમાં જાઓ ને તો જે ભૂગા કરીને નામ સાંભળ્યું હશે તો હુગા માં ભી તમારેવાયર તો એ એક્સપિરિયન્સ લેવો જોઈએ એમ
હમ ત્યાંની એ બાજુ બાજુની ઉત્તરાયણ પણ સારી હોય.
હા એ વખત ઉત્તરાયણ ભી મતલબ શિયાળા માં થતું હોય ને બહુ જ મસ્ત થતું હોય છે.
હમ ત્યાના પ્રોગ્રામ પણ મસ્ત હોય બધું મસ્ત કરે.
હમ
ત્યાંના રસ્તા પણ હમણાં સુધરા મંડ્યા ભુજ નું ને બધું.
હમ! તો સુતરી જાત મતલબ બહુ મસ્ત મતલબ બહુ લોકો ત્યાં ફરવા જાય એમ.
કચ્છ હમણાં કે એમ ફરવા લાયક સ્થળ થઈ ગયું. તો બધા વિદેશ થી પણ લોકો આમ ઈચ્છા ધરાવે છે કેમ ત્યાં ફર ફરવા જઈએ. ત્યાંની સ્ટોરી જાણી ત્યાં શું છે? એમ સ્ટોરી બધી જાણવા માટે બધા આવે ત્યાં.
હમ ત્યાંનું હિસ્ટ્રી મતલબ ત્યાંનું બહ જ મસ્ત બેસ્ટ છે એમ.
હમ ત્યાં કચ્છી ના કોઈ લોકોને પૂછે ને તો પણ એ બધા બઉુ એમ હિસ્ટ્રી કે. કે આમ છેને તેમને બહુ બધી સત્રી અં પર જણાવી દે છે.
હમ એ કચ્છી લોકો જે હોય છે ને બહ આ મીઠી બોલી ના હોય. તે લોકો બોલે ને તો ભી સામે આરામ પીગલાઈ દે.
હમ અને પ્રોપર જે કચ્છી હોય ને એ લોકોને તો ઘરમાં આમ ચાય બને ને તો આપડે બધા પીતા રહી જાય. ફેમસ ચાર કચ્ચી લોકો ને બાજુ
હા એ બી આખાય દૂધ હમ એની મતલબ એની તી નો ટેસ્ટ જ આખો અલગ હોય એમ. અહીયાં તો તમને એવું કોઈ ટેસ્ટ જ ના જોવા મળે નોર્મલ તમે ટી પીતા હોય ને એનામાં તો.
હમ અને કચ્છમાં અમે મોટા ભાગે પેલા ભૂકંપ આવ્યો હતા પેલા પણ બધાં છાપરા વાળા જ ઘર હતા તો હમણાં પણ ત્યાં છાપરા વાળા જ ઘર વધારે જોવા મળે. આપડે એ બે ત્રણ મારા મકાન બિલ્ડિંગો